હલો.
હા અવાજ આવે છે કે.
હલો?
હા અવાજ આવે છે કે નથી આવતો?
હા અવાજ તો આવ પણ આમાં સ્પીર કેમનું જાય?
પકર નહી એ આમનું જ રે આમાં કઈ બ બીજું ન થાય હવે.
એવુ છે.
હા.
ઓલો એ કડિયાને એમ કેવાનું હતું કે તમે આવો કઈ? આપડે કામ ચાલુ રાખશું કે વરસાદ હોય તો હું થઈ ગયો.
હમ પણ કડિયા એ ફોન જ નથી ઉપાડ્યો ફોન કર્યો કાકા એ મેં કર્યો મારા મા છે.
હા હા.
પણ ફોન નહી છપાતા રામ બાપુ આવ્યા હતા તો રામ બાપુ ને કીધું-
હા.
કે તમે આવી બાજ અભુલ ભાઈ દેખાય કે તો કેજો. તો ફોન શું કે ફોન કરે અથવા જવાનું કીધું ગામને- -
હ હા.
એવુ-
બીટું બીટું પડું કે કઈ?
ટું તો હશે ને બે હજાર પસ ત પચીસો ત્રણ હજાર દિવસે.
પચીસો ત્રણ હજાર જેવી ટું પડી.
હા એક ફેર લાવવો પડશે કદાચ.
એક ફેરો આખો એક ફેરો જોશે ત્રણ હજાર છે તોય?
એટલે જો હ હજાર શાર હજાર જો.
હા હા.
એવું કરડિયા ન કેવું છે તારું કેવું શું છે?
મેરે ગણવું પડે ગણવું તો પછી ખબર પડે કે કેટલું જોવા હું છે હું નહી- -
હમ.
સિમેન્ટ કેટલી પડી?
સિમેન્ટ તો કઈક સત્તર વપરા છે બાકી બીજ પડી છે. ત્રીસ લાવ્યા હતા.
ઓકે મતલબ તેર પડી. હમ હમ વરસાદ કેવો છે?
વરસાદમાં તો શું કે અત્યારે કાલ કરતા ઓછો છે છાટા જેવુ છે.
હમ હમ. કાલે અમદાવાદમાં ગોલાાટ ના કઈ ખબર?
અમદાવાદ ને વલસાડ નવા રામબ વલસાડ નો વિડિયો બતાવતાા હતા. વરસાદ મામ હું ક- - તે ત કળ હમા પાણી ભરાઈ ગે ત અડી રસ્તામાં- -
ઓહ હા હા.
એટલો વરસાદ હતો અમદાવાદ માં ભાઈ બંધને જોયું તું સ્ટોરી. નં ત રસ્તામાં દોઢ દઢ ફૂટ જેવું પાણી ફૂટ દોઢ ફૂટ.
હા રાજભાઈમ કે તમે રાજભાઈને ફોન કર્યો ને કે કે અ- - કડકડામાં પાણી થાય કે એમાં કેમ ન હોય કે અત્યારેવું તો શુ.
હમ.
આવ ને ભાઈ નોકરી કરવાની છે કે નથી કરવાની ક- -
હા.
એ રંગોગી- -
નોકરી નથી કરવી અમે પઢમાં પાણી ભરાઈ જશે.
નાના ઓલો વિડીયો છે. કે છોકરી નો ફોન આવે
ઠીક નોકરી વાળ કે નઈ મેં આઈ આ હું મેં કે કેસે મેં ડૂબ જઉંગા લકન આપની કંપની કો નહી ડૂબને દુંંગા
એ નહ બીજો અઘબરીયો છોકરીઓની ફોન કરી કે સાહેબ હું આજે વરસાદ જેવું છે તો હું નહી આવું ચાલશે તો કે હા વાંધો નહી તમે ઘરે બેસો શાંતિ થી વરસાદની મજા માણો પછી ઓ છોકરો ફોન કરે
હમ
સાહેબ બહુ વરસાદ છે હું પલલી ગયો છું અડધાસ તેો રેનકોટ કરીરીને હો પણ આ હો એ કામ કરવાનું છે કે
હા હા
એનીજે
હમ સર મેમણા ઓલા ને ફોન કર્યો ઉદા ઉદાને ફોન કર્યો ત ઓશ ફોન આવ્યો કે નહી એના હજ હાયર કલી થ કલ્લીધાયર
ના ના હ ાર નથી કર્યા કેન્સલ રાખ્યું ત્યાંનું કામકાજ
ઠક સા ક્યાન્સ રાખ દી
હ આસિતભાઈ કરશેઈ સાઈડ હંભાળા
છે
સેટ ખુદ સાંભાળવાના છે તો સેટ કે્યા જરૂર નથી આવે એ નથી લેવાની અને કે ફ્રેશર માણસ ને લેવું હોય ને તો અમદાવાદ એટ લ આપવા પડે
હા
તો અમદાવાદ રાખે ને તો એઈ જે અમદાવાદ માં એ જોઈ શકે એમ અને આપડે એને ઉપર વોચ રાખીએ છીએ કે અ માણસ ને કેટલું આવડે છે હું છે હું નહી એમ હા બીજું કઈ નથી એમાં એટલે ના પડ્યું પછી કે એટલે
જોઈને થયો ત્યારે
હા હું ક્યાં જ ફેશર હું બે ત્રણ વર્ષ ન એક્સપિરયન્સ હતો મારી પાસે
હમ
સીધો હું સાઈનિગ ઇચાર્જ બનાવું ખબર તણ વર્ષ ના એક્સપિરિયન્સ મા સાઈનિગચાર્જ બનાવું એટલે
હમ
એવું છે સાહેબ અત્યારે પણ કંટાળો આવે છે.
કંટાળો શેનો આવે વરસાદ નો
વરસાદ માં અહિયા એકલા એકલા મજા નથી આવતી કઈ કામ કરવાની આપડે ફોન ઉપર વાત કરતા હોય એ વાત અલગ છે બાકી આમ હારે હોય એને ફોન ઉપર વાત કરવામાં બહુ ફરક પડે
ફરક તો પડે તે તેમને
ત્યા આવે
સ્લેબ નું સ્લેબ નું છે ને કામ લેવા માટે થોડો એન કરતાં હું લઈ આવત મારે અહી કઈ કઈ થાતું નથી ત્યા આવીશ તો કઈક તો કરવાનું છું હા થાતું નથી એટલે કરું છું પણ એમને એટલું જેટલું હું એમ કહોનું જેટલું આઉટપુટ લઈ હું એટલું નથી લઈ શકતો
છે.
હતો તો હું આવી જાત ત્યાં પણ આવી નઈ તારા સાહેબ ને પાછો ખર્ચો લગાડવાનો થાય તી પાછું તાર તારી ઉપર ધોળે
ઈ ખર્ચા ન તો ક્યાં પ્રોબ્લેમ ના હોય ખર્ચો તો થાય ના થાય
હમ
પણ અહિયાં આવુંતું અને હું એમ કહું હાલો પાછું ઘરે જવાનું છે તો ઈલો તો થાય ને
હા હા એતો છે.
તો પછી મારે તરત જ તે પાછું આવવાનું છે.
હમ તાર સ્લેબ કેટલે પહોંચ્યો
અરે છેલે ભટકેલો છે પૈસા હાતું
એવું છે સ્લેપ ભરાઈ જાય પછી ફ્રી થઇ જાય
પછી હું ફ્રી થઈ જઈશ
પછી અહિયાં ભાવનગર આવવાનું છે.
કઈ ભાવનગર
બરોબર છે
ભાવનગર અમદાવાદ એટલે આઈસ પાછો હું અહીંયા જં ફ્રી થઈ ને કઈ નઈં જાઉ આ પ્રોજેક્ટ પૂરો થતા છ મહિના જાય
ઠીક પછી પાછો ફ્રી થઈ ને થોડાક દસ દિવ રહીને પંદર દિવ રહી ને પાછો અહીયા આગળ એમ પ્રોજેક્ટ આખો તારે હેન્ડલિંગ કરવાનો છે એવું છે ને ત્યારે
બધા પ્રોજેક્ટ અહિયાં ન બે પ્રોજેક્ટ છે બી મગજ ને આમ ભાજીપુલો કર નાખીઓ સ
એમ કે ગુજરાત અમદાવાદ છે રાખો ને એમ કે તો હારુ પડે
ગુજરાત માં ગુજરાત માં ને તો સારું પડે ગુજરાત માં તમને ગુજરાતી માણસો મળી જાય સવારથી સાંજ લાગીને કોન્ટ્રાક્ટરો લેબર એ બધા ગુજરાતી તો મળે
હા એમ
અહિયાં કોઈ ગુજરાતી મળે જ નહી તમે હું કરીલો અને આખો દિવસ આ લોકો શું કરતા હોય કોને ખબર કાલ નો દી તો એ મારો હારો ગયો એક કોન્ટ્રાક્ટર આરે કઈવું મગજ મારી કરીએ.
ત્યા
એ આ લઈને આવ્યો તો એ પીધો પછી માસ્ટર આખો અને અમે જ્યારે બેઠા બેઠા મગજ મારી કરતા તા રામ ભગવાન હતા ને નોતા, શંકર ભગવાન હતા ને નોતા.
એમ કે જીજેપી ના પ્રોટેસ્ટમાં હો ગિયા કે એમ
નઈ નઈ એ એના કઈ લેવા દેવા જ નય.
થઈ.
ભગવાન છે કે નથી બે જ ક્વેશન?
હા.
પણ જો ભગવાન નથી કે ભગવાન છે કે ભગવાન છે જ નય કે. સાંઈબાબા છે કે તો સાંઈબાબા છે તો કો ભગવાન કાથી
હા.
અરે સાહેબ જબરું જોરદાર કીધું એણે ભઈ કાલે.
વિહમ્ય હાવ નાસ્ટિક હોય તો બરાબર સાંઈબાબા છે ને ભગવાન નથી. તો તેને શું કે મારે.
સાંઈબાબા ખુદ પાછા સાંઈ રામ સાંઈ રામ કરતા રામ રામ રામ લેતા.
હા.
હા.
સાંઈબાબા ના તો ઘણા ભકત હતા આ બધા આ એને ઓલા જેવું કર્યું.
બેલમતા માણુસ
કઈ હાલો બજરંગ બાપા છે પણ ભગવાન નથી. તો બજંરગ બાપા છે ઈ કોના ભક્ત હતા પાછા.
મે એને મત કીધો આવ તું તને હું દેખાડું બગદાણા ગામ અમારું ધામ. હાજી હમણાનું ઓગણીસોને સિત્તેર આસપાસનું. હા પચા સિતેર વરસ પેલાનું. અમારા દાદા ઈના જેવા લાગે. તેમ અને બીજા ઘણા સ્થાન દેખાડું તને. જુનાગઢ દેખાડું. તને વીરપુર દેખાડું બધા યે
ઘણા થઇ ગયા છે જેસલ તોરલ ને પસી રામા પીના ઓલા શું કેવાય તો બીજાય બે નામ હતા ભૂલાય ગયા મને.
હા.
ઈ બાજુ પણ એ નો સમજે ને એવા હોય ને નાસ્ટિક ઈ ના સમજે કે નાય એમય તો બીજા પછી તો આય એમ બોસ. કેટલું ખબર છે.
અ એટલી મગજમારી, એટલી મગજ મારી પાછા મને એમ કેય
હમમ.
તમારી પાસે કળા છે, ટેલેન્ટ છે એ કે મસ્ત એ કે.
હા હા તો હું કરું એમકે.
તમને યુઝ કરતા નથી આવડતું.
તો આ તાર હું શું કરું છ
તમે કે પૈસા વાળા બની જાઓ.
કેમનું બને એમ પૂછાય કે કેમનું થઈ.
બધા પથી પૈસા ખાવી ગયા એટલે એ કે તમે પૈસા વાળા બ જ. શ ભાઈ શું રવાજે હું જે ઈમાનદારી. જેવું જવા દે.
પછી એમ કે મારે તારી બોટર લઈને બેેવાનું ના પડે એમ કે.
હા. તો બીજી લઈ આવો મિશ્રી લઈ આવો. બાઇક પે. આદમી કો લે જાઓ.
હા.
કેને ત મ.
હા.
બધ આવાર લોચારને હટા. ઓ હારું હ ગોદામ મજી કોસ્. આ. એવું છે એની મે તો કપાઈ. દ મિનિટ તો થઈ ગઈી તો આવ પછી દ મિનિટે કાપી જ નાખો ને.
હમ કા નઈિ બારમીટ પુરી સઈતા દેવાય ને આપડે.
હા મારબની ક બચ ગ છે.
હ. ખેરીયત છે બધું?
બધાએ ઘેરે બાપુજી?
મંજીરા
ઓકે.
મનીષાબેનની સીવણ કામ શરૂ છે.
મનીષાબેને એ સીવણ કામ ચાલુ કરી દીધું? હા હા.
રક્ષા બેન તો ઓફિસે ગયા છે આપડા.
હા.
બરોબર છે.
સી એસ ડબલ્યુ બી એસ માં બીજી ભરતી આવી છે એક બીજી ભરતી ઓ એન જી સી માં એ છે, પણ એમાં પીવા વાળા નું કામ નથી.
હ.
ઓ એન જીસી માં મસ્ત ભરતી આવી છે હો દોઢસો જગ્યા છે.
કાલ ઓલા ઓ ને ન્યાં જાવું સે પાસુ.
ક્યાં?
ઉદય સાહેબ આગળ.
હા.
એમ કે હું થયું એમ કે દહ બાર દી થઇ ગિયા એમ કે જવાબ આયવો નઈ.
હા પૂછી આવવાનું એમાં કઈની બોલનું હોય શરમ ની રાખવાની.
ઇથોસ તો પ્લેસમેન્ટ એજન્સી છે એના ધ્યાનમાં તો હોય જ આવું બધું.
હા, પણ તું ઓલું તો કહે.
હું કરો?
લિંકડ ઈન છે નોકરી ડોટ કોમ છે ઇન્ડિડ છે એવા બધા માં તો નાખ.
એમાં તો ભાઈ હું નાખીને ધરાણો હવે તું રેવા દે. લિંકડ ઇન નઈ, હમ.
હકીકતમાં એમાં જેન્યુન હોય એમાં જેન્યુન હોય લિંકડીન માંથી નોકરી ડોટ કોમ માંથી નોકરી મળે. તમે જો નોકરી ડોટ કોમ માંથી ચિરાગ ને નોકરી ડોટ કોમ માંથી લીધેલો છે. અને ઓલા વિશાલભાઈ છે એને એ ત્યાં નોકરી ડોટ કોમમાંથી જ લીધેલા છે.
કોણ તમે?
હા અમારી કંપનીમાં.
ઠી
હું એક જ રેફરન્સ વાળો માણસ છું, બાકી ઓલા બે તો મને મારો ભાઇબંધ હતો ને બે ઇનસાઈડ આવે છે ઘરેથી એક જગ્યા હશિત ભાઈ ને ઈ ભાઈબંધ ને.
ઠી.
તેના કારણે.
બરાબર છે.
હમ.
બીજું કઈ નથી.
બરાબર છે.